હલો હલો હલો. હાં મજામાં બેન? બસ સારું છે હં, તમને સારું? હલો.
તમ
હલો.
ત્યાં વરસાદ કેવો છે? અમારે તો અઈ ખુબ વરસાદ છે.
ના અમારે તો અઈયાં વરસાદ નથી હં અત્યારે હલો.
કે થોડુંક મારી તીજ ચોરી દેવું જુના તું
કે જે આપણે કેવાય ને કે કે ફંક્શનમાં ને એમાં પીવા અમુક કપડા એવા છે કે કે જે આપડે અ અ જેવને યુઝ કયરો છે પણ હવે એનો ઉપયોગ કરી નથી શકતા તો આપે એનું શું કરવું જોઈએ તમારી પાસે કોઈ આઈડિયા છે?
અ હા જો કેવું થાય છે. કે અમુક આપડે નવા કપડા રાખી મૂક્યા હોય કે ચાલો આપડે ફંક્શન માં પેરશું અને પછી ફંક્શનમાં એટલે યુઝ ન થાય અથવા ક્યારેક કેવું કે બીજા કઈ. તો એ પછી આમ નામ જ પડયા રેય, તો હવે. કેવું થાય છે કે મારી પાસે પણ આવુ જ છે તો તું સેમ કે તમારી જેમ બહુ બધા કપડાં. સાડી છે અમુકને એમ, પછી મે શું કર્યું એક મારી ફ્રેન્ડ છે અયા. કે જે ડિઝાઇનિંગનું કરે છે તો, મેં એને પૂછ્યું કે ભાઈ આમાંથી થાય. તો બે ત્રણ કપડાંને છે ને સાડી. અથવા વન પીસ છે, એના મેં છે ને શું કર્યું કે. અ આપડે કેવાય ને કે ઓલું એક વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ એવી રીતના. અ મેં એને કીધું કે આમાંથી મને અત્યારના છે ને કુર્તી છે અથવા જે વન પીસ આવે છે ને અત્યારના. અથવા સરારા એવું બનાવી દે તો, એને બે સાડી માંથી એવા સરસ ચાર કપડા બનાવી દીધા. કે બે મારી માટે અને બે મારી ડોટર માટે, એટલે આમ તમે જોઓ ને તો અમારે ટ્વિંગ ભી થઈ ગયું. અને જૂના કપડાનો યુઝ બી એવો અમારે સરસ થઈ ગયો એમ, અને પછી થોડુંક. કાપડ વધ્યું હતું, તો એમાંથી એને બહુ સરસ મજાનું એક નેકલેસ બનાવી દીધું એમ. એટલે આવી રીતના આપણેે નવા કપડા, નવા કપડા વધારે જે ભેગા કરીએ ને એની. કરતા જૂના કપડાને યુઝ કરીને આપણે કરી શકીએ, તો તમે શું કહો છો એની વાતમાં.
વાવ, તમારો આઈડિયા છે સારો ખરેખર આવી રીતના કરી શકાય. પણ કપડાનો નેકલેસ કેવી રીતના બનાવે છે, મને એમ થઈ છે કે કપડાંનો નેકલેસ લાગ. તો પણ સરસ હશે. અને કંઈક એટ્રેક્ટિવ પણ અલગ એટ્રેક્ટિવ પણ લાગતો હોય છે.
હા બહુ સરસ લાગે છે, અને તમે માનશો કે એવી રીતે કોન્ટ્રાસ્ટ ના કર્યું છે ને. કે તમને એમ લાગે જ નહીં કે આ કપડાંમાંથી બનાવેલો છે, અને એમ જ લાગે કે જાને આ કપડાંમાં. જ બન્યું છે એ નેકલેસ. ઈ નવરાત્રીમાં બીજા કપડામાં સાથે પણ યુઝ થઈ શકે છે, મતલબ નવરાત્રીમાં. જ્વેલરી તરીકે યુઝ કરી શકો છો. પણ જે એની સાથે એક્ઝેક્ટ મેચ થાય છે ને, તો ત આપણને એમ થાય કે આમ ડિઝઇનરો જેવ આવી. ઘણાં બધા આઈડિયા ને એ લગાડતા હોય ને. તો બહુ સારું પડે, અને અત્યારે તમે જોવા જાવ ને તો કપડા બધા આવે છે બી એટલા. એમ થાય કે આપડે જો જુનામાંથી જ આવી રીતે યુઝ કરીએ, તો આપડે એક. પૈસા બી બચી શકે. આપડે જે વસ્તુ ખરીદી હોય તો આપણને સંતોષ ભી થાય કે ના ચલો આપડે એનો સરખો યુઝ તો કર્યો એમ. બંને રીતે ફાયદો થાય, અને આપડે. કેવું કે જૂનું છે અને અત્યારની જે ટ્રેન્ડ ચાલે છે, જે ફેશન ચાલે છે એ પ્રમાણે કરાવી દઈએ. તો કેટલું સરસ થઈ શકે ને એમ. એટલે મને તો એ એ બેનનો આઈડિયા એટલો ગમ્યો ને કે, મેં હજી વિચાર્યું છે હજી બે ચાર. કપડા એવા પડ્યા છે. કે જે હું પછી કરી શકું એમ, અ મતલબ એની પર પછી કરાવી શકું પણ કંઈક ફંક્શન આવે ને. તો ત્યારે જે ટ્રેન્ડ ચાલતું હોય ને કે મારી ડોટર નાની છે. તો એની હાઈટ ને બધું વધતું રહેવાનું, તો મેં કીધું ત્યારે હું એવી રીતના સરખું. કરાવીશ અને મારે નવા કપડાં ભી ના લેવા અને એઈ જે નવા કપડા મોંઘા, મોંઘા લઉ. એની કરતા રૂટિનમાં જે મારે યુઝ થઈ શકે એવા કપડાં હું લઈને એ રીતે હું મારી બચત બી કરી શકું. તો આ બચત કરવાનો મારો આઈડિયા તમને કેવો લાગ્યો.
ખુબ સરસ લાગ્યો, મને એમ થાય છે કે મારે તમારે જેવું કર. વું જોઈ તો કઈક, અને આ નવ જૂનનું છે ને કોન્ટ્રાસ્ટ થતું રહેને. રીયુઝ એ કરી શકીએ અને અવારનવાર રીસાયકલ થાય તો આપડે બહાર એનો વેસ્ટ ન કરવો પડે. એટલે મને તમારી આ વાત અને આદત સારી લાગી કે તમે કઈક નવું કરો છો. હું એ એવું જ વિચારું છું કે કઈક ખ મારા અમુક અનારકલી નવા ડ્રેસ છે તો મને કોકે એવો આઈડિયા આપો કે જેમાં ઉપરનો અ લેયર છે એ શું નહી છે ઘેર છે એ કાઢીને તમે એનો પેલું ચણિયા ચોડી માટે ચણિયો પણ બનાવી શકો છો, પછી એની ચોલી ટાઈપ પણ ક્રિએટ કરી શકો છો. તો મને એમ થાય છે કે એક ડ્રેસ એવી રીતના દેવો જોઈએ કે જેનાથી અલગ લુક પણ આવે. પણ ડ્રેસ રિયુઝ થઈ જાય. કારણ કે થોડોક જ ફાયટો છે પણ એની માટે થઈને મારા આખા ડ્રેસ વેસ્ટ ના કરી શકાય ને. એટલે વિચાર તો એવો છે. અને એવી રીતના હું એમ વીચારતી તી કે આપે આ દરેક જૂની વસ્તુ છે. જે આપડે ઘરમાં નકામી થઈને પડી છે તો એનો આપડે રિયુઝ કરવાનું કઈ કરીએ તો અતો એનું એને કારણે આપણા ભારતમાં કઈક નવો બિઝનેસ પણ ડેવલોપ થઈ શકે રીસાયકલિંગનો. મને એમ થાય છે કે આ પણ કઈક કરવા જેવી વસ્તુ છે. તમે આમાં શું વિચારો છો?
એકદમ વાત તમારી બરાબર છે. અને તમને એક એક્ઝામ્પલ આપવું અથવા તમને સાચી વાત કહું. અમારે ત્યાં પેલા મમ્મી ને એ લોકો કેવું કરતા એ લોકો તો સાડી પહેરે. એટલે સાડી તો કેટલી લાંબી હોય અને જૂની થઈ હોય ઘસાઈ ગઈ હોય તો ઇ આપડી જેમ રિયુઝ ના કરી શકે કારણ કે ઓલરેડી એને એટલી યુઝ કરી હોય. તો અમારે ત્યાં અમારા ગામમાં કેવું કરે તો બધી આવી રીતના પાંચ છ કલરની અલગ અલગ સાડીઓ જે યુઝ ના થવાની હોય ને એ ભેગી કરે. અને એમાંથી બહુ સરસ બ્લેન્કેટ છે, ચાદર છે, પગલુંછણિયા છે એવું સરસ કરી ને કે તમારા ઘરમાં તમે રા ખેને તો એટ્રેક્ટિવ બી લાગે. કોઈક એમ પણ પૂછે કે ભાઈ તમે ક્યાંથી લાવ્યા બહું સરસ છે એમ. આપડી સાડીનો બી યુઝ થઈ જાય. અને એમ કઈક નવું લાગે આપણને એમ ના થાય કે ચલો ફેંકી દઈએ. કારણ કે જે જૂના એવા કપડા છે ને કે જે સાવ જવા દેવા માટે બી નથી હોતા. અને એને આપણે પેરી બી ના શકીએ કે કોઈને દહી બી ના શકીએ એમ. તો એને સાવ જવા દેવા કરતા આવી રીતના છે ને ખાલી કપડા નો જ તે કપડા માટે નહી. પણ ઘરની બીજી બધી વસ્તુ છે જેમ કે મે કીધું ને બ્લેન્કેટ છે. પછી આવી રીતના પગલુંછણ્યા છે. એવું કેટલું કેટલું જાતનું લોકો બનાવે છે. અને હવે તો આજે મેં તો એક ડ્રેસ માટે ઓર્નામેન્ટ બનાવ્યા બાકી હવે ઘરે અત્યારના લોક કો બેંગલ્સ બનાવે છે આવી રીત જે સાઇનિંગ વાળા કપડા હોય તો એનું બેંગલ્સ બનાવી શકે. નીતર પેલાના જમાનામાં તો શું જો કોટનના કપડાં હોય તો મોસ્ટલી પોતું કરવાને એ રીતે યુઝ કરે. હોય અથવા પછી કઈક બીજું આમ એટલો યુઝ નોતા કરતો પણ હવે લોકો આ તરફ કઈ રીતે આઈડિયા વિચારે છે કે આપડે શું કરી શકીએ એમ. કે એવું કંઈક કરીએ કે એક જાતની ઈન્કમ બી થઈ જાય જે કરતા હોય એની માટે. અને આપણા માટે એમ થાય કે રિયુઝેબલ થઈ જાય. તો તમે શું કયો છો આની માટે? કે કપડાનો કપડા સિવાય બીજી તરીકે યુઝ કરી શક કે તો કેવું લાગે.
એકદમ સાચી વાત છે. અત્યારે તો સાડીઓની શેતરંજી કેટલી સરસ બને છે મજબૂત તેવીને ખુબ સરસ બનાવી શકે પછી મેં પણ એક જોયું પેલું ખાટ ખટલાની પાર્ટી તરીકે પણ એનો સાડીનો ફરીથી યુઝ કરવામાં આવે છે એકદમ પેલા ગૂથી નાખવામાં આવે છે પછી એને રિયુઝ કરી દેવામાં આવે છે. જેના કારણે ઈ સાડી નો લુક એ રીતે સરસ ચેન્જ થઈ જાય છે. લોકો ને ખબર પણ નથી પડતી કે આ સાડીમાંથી આપણે શેત્રરંજી બનાવી છે કે કોઈ પેલી કહેવાય ને કે ખાટ ની પાટી બનાવી છે. પછી એ વસ્તુ તો તમે કીધું એમ કે પગ લુંછણિયા ને એવું છે. અત્યારે તો ભઈ હિચકા મોટા મોટા આપે બેસી શકીએ આપડે મોટા લોકો બેસી શકીએ. કેવાય હિંચકા પણ ગૂંથીને બનાવે છે સાડીઓ દ્વારા અને ઈ સાડીઓ દ્વારા ગૂથેલા હિચકામાં હુવાની મજા તો કંઈક ઓર જ હોય છે. પછી બીજું તો મે એવું જોયુ કે, કપડા કપડા ના અમુક લેસ છે એ કાઢી રાખે છે તો એનો પણ રી રિયુઝ થાય છે એનો ફરીથી એમાંથી જે પેલા ગોલ્ડન ને એવા તાર વાળી જે સાડીઓ હોય છે એનો રિયુઝ કરે છે અને એનો લગભગ ભાવ પણ ખુબ સારો મળે છે. અને સાથે સાથે અત્યારે કુંડા મુકવા માટે તે મેં જોયા કે, ઘણા લોકો સ્ટેન્ડ બનાવે છે સાડીઓ દ્વારા કે એ સ્ટેન્ડ પેલું ગમલા હોલ્ડર બનાવે છે. જેનાથી આખું પેલું કેવાય ને કે કે કુંડા મુકવા માટે એક એટક્ટિવ લુક આપતું પેલું એનું સ્ટેન્ડ તૈયાર થઈ જાય છે જેના એ આપડે ગમલા ટીંગાડી શકીએ અને લુક પણ ખુબ સરસ આવે છે. એ ઉપરાંત પેલા ફાટલા જીન્સ ને એ બધું આવે છે તો એની બેગ બનાવી નાખે છે બધા પર્સેસ બનાવી નાખે છે ડેનીમના ના એના અને ઈ ઉપરાંત એ બીજા કોટન ના એના કાપડ છે. તો એનો પોતા તરીકે ફરીથી યુઝ લોકો કરવા જ માંડ્યા છે. એટલે આવો રિયુઝ પણ થઈ રહ્યો છે. તે તો એ એક સારું છે કે એ બધા લોકો બહાર ખર્ચો કરવાનો અવોઈડ કરીને આ વસ્તુ કરી રહ્યા છે મારે તો આવો વિચાર છે તમે આમાં બીજું કઈ કેવા માંગો છો?
હા એક વાત હું એડ કરીશ કે આપણે રિયુઝ તો કરીએ છીએ પણ અમુક કપડા સાથે કેવું હોય. કે આપડને આમ અમુક આપડે એવા કપડા હોય ને કે ક્યારેક આપને અટેચમેન્ટ હોય કે મને આ કપડું આપડા બહુ જ ગમે છે. અને જ્યારે જવા દેવાનો વારો હોય. ત્યારે આપણ નો એમ જલ્દી મન ના માને કે ના. એ રીત ના આ કપડા મને બહુ ગમે છે. તો ઈ કપડા ને આપડે આવી રીતના આપડી આંખની સામે વધારે લાંબો ટાઈમ રાખી શકીએ. કે તો આપડું મન થી બી એટલા ખુશ હોય જેટલી વખત. હવે તમે બ્લેન્કેટ બનાવ્યું તો જેટલી વખત એને યુઝ કરશો અથવા તમે જેયો કો છો કે ગમલા માટેનું. હોલ્ડર બનાવ્યું તો એ આપણને આમ કેટલું આમ કેટલું સરસ ફિલિંગ આવે કે, ના આ વસ્તુ હજી પણ મારી સાથે છે. એમ તો ઈ વસ્તુ થી એમ ઇમોશનલ અટેચમેન્ટ બી બહુ યશે જો આપડે આવી રીતના રીસ. યકલિંગ કરીને જૂના કપડા નું યુઝ કરીએ ને તો મને એમ થાય કે. આપણે મતલબ આપણને સેટિસ્ફેક્શન મળે કે ના જે આપણ ને ગમતું હતું જે આપણી માટે ખાસ હતું. એને આપડણે વધારે આપડી સાથે રાખી શકીએ એમ. મારો આવો વિચાર છે, તમે શું કો છો?
એકદમ સાચી વાત છે એ યાદો પણ આપડી તાજી થાય અને. એ બધી વસ્તુ ને જોઈએ ને તો એમ થાય કે ના આપડાનો વેસ્ટ નથી જાવ દીધો આનાથી કંઈક ન કઈક. આપણે રીયુઝ કરીને ફરીથી યાદોને આપણે તાજી રાખીએ છીએ અને એ ઉપરાંતય આમાં બેંગલ્સ તો એટલી સરસ બની રહી છે કે તમે વિચારના કરો એ પેલી કાપડ ની પછી બાંધણી ની સાડી હોયને છ નાના નાના. પીસીસ કરીને એની માટે બેંગલ્સ વધી રહી છે જેના કારણે બેંગલ્સ ના લુકસ પણ સરસ આવે છે ઈ ઉપરાંત એ તે પેલા. પુઠ્ઠામાં એ સાડીઓના અમુક કટિંગ્સ ને લગાડીને એને અલગ અલગ રીતે ક્રિએટ કરવામાં આવે છે એમાં. આાભલા ને એવુ ટીંગાડીને બઉ અદભૂત લાગે છે. તો આમ તો નવા અને જૂના નું કોમ્બિનેશન. હોવું તો જોઈએ જ તે. અને જૂના હોય એનો રિયુઝ કરવા માટે કંઈક વિચાર તો કરવો જ જોઈએ. તો આ તમારો વિચારી મને ખુબ ગમે હું એને અમૂલ. કરવાનો પ્રયત્ન ભરપૂર કરીશ બાકી તમારી સાથે વાત. કરવાની મજા આવી ખુબ જ તે થેન્ક યુ સો મચ.
કઈ નઈ યાર ચાલો આવજો.
બબ્બાઈ આવજો.